હલો.
હેલો હા કેમ છો?
બસ મજામાં.
હા સારું બસ મજામાં હો. છોકરી શું કરે?
છોકરીઓ મજામાં એક સુતી છે એક ગાર્ડન માં ગઈ છે.
હા સારું કેવાય લ્યો.
અ અત્યારે તો શું કરવાનું આપડે. અત્યારના જમાનામાં તો છોકરીઓને મોટી કરવી બહુ મુશ્કેલ કામ છે.
હા.
હા છોકરાઓ અત્યારે હા. છોકરાઓ એટલા તોફાની થઈ ગયા ને વાત જ પૂછું માં આપડે તો. કેમ મોટા થઇ ગયા આપડા મા બાપ ને ખબર પણ નથી.
ખબર પણ નથી સાચી વાત છે અને અત્યારે તો એ આપને શીખવાડે આપણેે શું કરવાનું.
હા.
હા. અત્યારે એવું થઈ ગયું છે એમ કે એ પણ આપણે જોવે ને એમ બધું કરતા અને એવી રીત. એ વધારે એક્ટિવ છે અત્યારના છોકરા
હા બ‌ઉઅજ.
હા.
હા શું કરવાનું હવે છોકરાઓને તો આપડે અ શું કરી છોકરાઓ પેટમાં હોય તે દિવસથીને જ આપણે ચાલુ કરી દેવાનું કે આગળ એને શું કરશું એને જન્મ થાય છે તો શું કરશું એને મોટા કરવા માટે આપણે શું કરવાનું કઈ સ્કૂલમાં મોકલવાનુ‌.
હું હું.
બહોત તકલીફ છે.
હા હા.
તો અત્યારે તો છોકરાઓ બધા અત્યારે આપણા મા બાપ તો ચાર ચાર પાંચ તને મોટા કર્યા આપડે તો એક બે માન માન એમ થાય કે આમ મોટા થઈ જાય સહી સલામત
હા સાચી વાત આપડે એકમાં બી એક એટલું આમ થાકી જઈએ
હા તો
પણ ત્યારે બહુ જોઈન્ટ ફેમિલી હોય ને એટલે ત્યારે એટલું બધું ખબર ના પડતી એમ તો ચાલી જતું બધું
હા અને આપડે તો શું રોડમાં રમીને કે બાર ઘરની બહાર આખો દિવસ રમીને મોટા થઈ ગયા અત્યારે છોકરાઓને બહાર પણ નથી રાખી શકતા અત્યારે જે આપણા દેશની હાલત છે હા
છે
હા કે આપણા દેશમાં અત્યારે કેવું થાય છે એમ
હમ્મ હમ્મ
કે છોકરાઓને આપણે નથી મૂકી શકતા ક્યાય બાર એકલા હા છોકરાઓને અત્યારે ખાવા પીવામાં પણ એટલો ધ્યાન રાખવું પડે
હા બધી જગ્યાએ આપણે એની સાથે રહેવું પડે હા
હા
અને પેલા આટલું આવું નહોતું એમ જેમ જેમ વધારે આમ સારું થતું જાય એમ સાથે સાથે બીજું બી વધારે
હા વધ હા ત્યારે જેટલું બધા એમ કે છે પેલાના કે અ પેલા તો આવું નતું અત્યારે તો સારું છે જેમ કે પેલા એમ કેતા કે છોકરાઓને શું કેવાય લંગોટ લગાવીને મોટા કરિયા અત્યારે ડાયપર છે પણ એનો પણ નુકસાન છે ફાયદો છે પણ નુક નુકસાન પણ છે એનું ડાયપર આપણે પહેરાવે તું છોકરાઓને આગળ જતા અમુક ડાયપર એવા આવી જાય તો પણ એને રેસિસ થઈ જાય કે એને અ કઈ પ્રોબ્લેમ પણ થઈ જાય
થઈ જાય હા સાચી વાત છે એટલે જેટલો ફાયદો છે સામે તમે એટલા જેટલા બેનિફિટ હા
હા એટલું અત્યારે નુકસાન પણ છે કે અત્યારે છોકરાઓને આપણે પેલા બધું હેલ્ધી ખાવાનું હતું સારું ખાવાનું હતું અત્યારે તો બધું કેમિકલ તલ વારું શું આપે શું ન આપી ફ્રૂટ થી માંગીને શાકભાજી થી માંગીને બધું બધું કેમિકલવાળું આવે છ.
હાચી વાત.
તો દવા ઉપર પણ અત્યારે ભરોસો નથી થાતો. કે અત્યારે નનકડા છોકરા ની દવાઓ પણ ભેળસેળ વાળી આવે છે.
હા, દવા પણ એવી જ આવે છે. હા સાચી વાત છે.
હા અત્યારના છોકરાઓને મોટે કરવું બહુ તકલીફ વાત છે હા અને એવું છલકુ દ્વારા છોકરાઓ થાય કે પડી જશે લાગી જશે આમ થશે તેમ થશે એના એનામાં જ ધ્યાન રાખવું પડે હા ને છોકરાઓને અત્યારે સ્કૂલ માં મૂકે તો પણ એવું છે સ્કૂલ માં પણ આપણ આપણે એમ થાય અત્યારના જે ટીચરો, આજુ-બાજુના છોકરાઓ પણ એવા જ છે કે જેનથી છોકરું જો વધારે બોલતું અહ ન હોય તો એને દબાવવામાં આવે છે તો એ પણ મા બાપ ને બીક હોય કે છોકરાઓને સ્કૂલ માં મોકીને શું કરવું એમ. આખો દિવસ તો એને પાછળ રેવાય નહી. વળી જેમ-જેમ છોકરું મોટું થાય એમ-એમ એને પણ સ્પેસ જોતી હોય.
જોતી હોય, હા. એટલે પછી આપણે બી ઈ બધુંય આપણે જોવાનું, ધ્યાન રાખવાનું. ઈ બધું હા, હા. અને છોકરાને એવું બધું આપણે સમજાવવું પણ પડે કે આવી રીતે આવ કંઈ થાય તો અમને કેવાનું.
હા. હા ઈજ છે ને, કે આપડા દેશ ની અત્યારે હાલત એવી થઈ ગઈ છે કે બે વર્ષની છોકરીને આપ પણે શીખડાવું પડે છે કે બેટા આવું કોઈ હોય, તને આવી રીતના બોલાવે, કે આવી રીતના ટચ કરે તો આપને અમને કહેવાનું. મમ્મીને કહેવાનું, પપ્પાને કહેવાનું, દાદાને કહેવાનું, દાદી ને કહેવાનું, એવી રીતે કોઈ પણ બાજુમાં આવે એને કહી દેવાનું. એ આપડા દેશ ની અત્યારે હા અત્યારે એવી હાલત થઈ ગઈ છે કે છોકરીને બે વર્ષની છોકરીને ભણવા કરતાં વધારે એને એ શીખડાવવું પડે છે. કે તારે અત્યારથી ને સેફ રેવું પડશે.
સાચી વાત છે.
તો મારું તો કેવાનું એ થાય છે હવે બધી સ્કૂલમાં કે ઘરના સ્કો આપડે ભણવા કરતા પેલા છોકરીઓને કરાટે, કૂમફુ શીખરાવું જરૂરી છે. પોતાનો બચાવ તો કરી શકે છોકરાઓ.
હા. બચાવ તો કરવો જ જોઈએ, છોકરાને એવું તો શીખવાડવું જોઈએ.
હા કે તમે ભણવા કરતા પેલા એને ઈ શીખડાવો. ને આપડા દેશ ની અત્યારે હાલત જ એવી થઈ ગઈ છે.
આપણા દેશની હાલત જ હમણાં એવી છે, ખબર નહીં આ બધાને મગજમાં શું એવું થઈ ગયું છે એમ. કે આવું આવી રીતે આવું થઈ રહ્યું છે.
હા. કે અહ એકેય વસ્તુ સેફ નથી આપણા દેશમાં. છોકરા છોકરીયું એવું નથી કે એક દીકરી સેફ નથી, છોકરાઓ પણ અત્યારે એને પણ સેફ નથી હોતા છોકરાઓય. અને પણા ભણતરે એટલું સારું નથી આપડા દેશનું કે લોકો અત્યારે જોઈ જ છી કે દિલ્હીમાં એ લોકો અનશન ઉપર બેઠા છે. ખેડૂતો પણ રેલી કાઢે છે.
એટલે આ બધું સરખું થાવું, હમ્મ જરૂરી છે આ બધું.
આ આપણા બાળકોનું આગળના ભવિષ્ય માટે સરખું થઈ જાય તો સારું કેવાય.
એ જેમ-જેમ બધા થોડા વધારે આમ ગ્રુપ થાય ને તો વધારે બધું સરખું થતું જાય એ બધું.
હા એ પણ સાચી વાત છે અત્યારે પણ ફ્રી કોણ છે અત્યારે કોણ ટાઈમ કોણ કાઢે સમય નથી કોઈ પાસે બધાને ખબર છે કે આ વસ્તુ ખોટું થાય છે પણ સમય નથી કોઈ પાસે ને જેના પાસે સમય છે એના પાસે તાકાત નથી.
ઘરને કામને એમાં જ વધારે જતુ રિયે ટાઈમ બધો
હા
સમય બધો એમાં જતો રિયે
હા અરે બાળકોને પણ શું કરવાનું એને હવે જોઈ છીએ કે આપણે બહાર એને મોકલી નથી શકતા એને રમવા એકલા મોકલી નથ આપડા પાસે એટલો સમય નથી. નથી હોતો કે એને સાથે આપણે રહીએ રમીએ કે એવી રીતે આખો દિવસ એના સાથે કાઢીયે તો એને ફોન દેવો પડે છે તો પણ હવે એ પણ વાંધો છે. કે એને ફોન દઈ તો એની આંખો ખરાબ થાય અત્યારથી ન જ એને
અને એક બાજુ એમ બી જોવા જઈએ તો કે ચલો કઈ નહી તો ફોનમાંથી કંઈક સારું શીખે.
હા
એક બાજુ એવુ ભી થાય.
એને આંખો પણ ખરાબ
હા અને એની આંખો પણ એટલે આપણે બધું આમ એડજસ્ટ નથી કરી શકતા એમ હાલ અત્યારે
હા અત્યારે ગમે એટલું આપડે રોકવાની કોશિશ કરી કે છોકરા બહાર ન રખાય કે છોકરાઓ આપડે ફોન ના જોવે પણ ત્યાંની જે રીતે હાલત છે જે રીતે આપણું આ અમ આગળ ટેકનોલોજી વધતી જાય છે એ રીતે એને જોવું પણ જરૂરી છે કે ટીવી જોવી જરૂરી છે. ફોન જોવો જરૂરી છેને ખબર પડવી જરૂરી છે બધી
બધી જે જરૂરિયાત હોય એ સાચી વાત છે એ તો બી જરૂરી છે.
હા કેમ કે એને હવે પાછું અતારના છોકરા એટલા આ ઇન્ટેલિજન્ટ આપણે શું એને દેખાડવા માંગીને શું જોવા માંડે
હા
બધું ફીંધી ને જોવા મળે ફોન માં.
હા સાચી વાત. આપડે એને. એ બીસીડી છે. કકો છે. એવું કરી આપીએ તો, એવું એને નથી જોવું પાછું. અત્યારના છોકરા ને એવું છે હા
હા રીલસ જોવી હોયે
હા એને રીસ જોયું હો એ આમ સ્ક્લોર કઇરા રાખે જવા દે બધું આમ ફિંગર થી એને મજા આવતી હોયને એમ એને એમ થાય કે આ કઈક સારું નવું છે આમ ફેરવવાનું એને મજા આવતી હોય
હા
અને આપને એવું થાય કે એ ફોન જોવે છે તો સારું છે કઈ વાંધો નહી પણ આપણેે એને એબીસીડી છે કકકો છે. એવું કઈક આપણેે એને શીખવાડીએ આપડી એવી હા આપડી ભાવના એવી હોય અને આપણેે જયારે એને ફોન આપીએ ને ત્યારે આપને એવો જ વિચાર આવે કે આપણે એને સારું શીખવાડીએ. પણ એ તો પછી એ ઉલટું થઈ જાય.
હા નાના છોકરાઓ
હા
હ અત્યારે જે સમય છે એને, એજ્યુકેશન અત્યારથીને જ ભણતરને દેવું જ જરૂરી છે. કે એને નકડા છે. હા પેલેના સમયમાં તો છ સાત વર્ષના છોકરાઓને પણ, બોલતા પણ નહોતું આવડતું. કે કેવી રીતે, બોલવું ને અત્યારે જે રીતે હા જે રીતે ટેકનોલોજી આગળ વધતી જાય છે. તે રીતે આપણે છોકરાઓને બધું શીખડવું પણ જરૂરી છે.
જરૂરી છે જરૂરી છે.
હા! હા!
અને આપણે એને શીખવાડશું તો વધારે આગળ જતા એ એના માટે પગ ભર થઈ શકે એમ આપણે હા એટલે એ બધું જરૂરી છે કે એને શીખવાડીએ કરાવીએ એ બધું.
હા, કઈ નઈ સારું ચલો
હા સારું સારું હા હા.